હ શુગર ઓ ખ ભયા મજા હવ ભાઇયા મજામાં બસ કઈને આ ખાઈ પીન બેઠો.
એવું છે એમ. શું કરે છે બધા?
હા બસ અમે ખાય લીધુ હેને. બસ મજા માં છે બધા.
એવું છે એમને એમ કીધું.
હઉ બધા મજા આમ છે અમે ખાઈ લીધું અને નિ ને નિસર્ગ ના પપ્પા ને દાદા હવે ખાવા બેઠા હે
શું નેમ મોડું
એ હવે આયા જ છે ને કોમેથી
હમ્મ એવું છે મોડા આવસે.
હઓ એક હઅ મોડા આવે હઓ હમણે એક સાઈડ રાખેલી હે કોમ પતાવાનું બે ત્રણ દિવસ મારે એટલે દસ દસ વાગી જાય હે
ઓહો હો એવું છે એમને શું કો બીજું શું કો
હઓ શોતિ હે બીજું તમારે
શું કરે બસ અમારે શું અમે ખાઈને બેઠા તા બોન
એવું સે એમ.
હમ્મ ઘરે ફોન કર્યો બાઈનિય ને.
એવુ એમ હમ્મ.
કરિયાની બેનનું બોલ્યાન બધા બોલ્યા કોન
એવું એમ સરસ સરસ લો અમારે અક્ષુની આજ તો જ્યાં બાલવા
એવું એમ આવી જાય એમ.
હ કાલ નહી પરમ દિવસે જતા રહે ઘરે.
એવું છે એમને ઓ હમ્મ હઓ બીજું કો
હલો બસ બીજી શોન્તિ હે તમારે.
બસ અમારે શાંતિ કોને. હમ્મ હાઓ હમ્મ શું કરે અંશની ટા ને અત્યારે
બસ નિષ્ટાન, આધ્યા ને રમે રહશે કોન.
અ જાગતા હશે
હ હઓ જાગ તો હ બપોરે ઉઠ્યા હેને છ વાગે શું ઉંગે હવે. બસ વળીતાર ત્રણ વાગે ઉધયા ન છ વાગે ઉઠય
હવાડની સ્કૂલ હોય એ પે
હઓ એમને હવારની સ્કૂલ હોય હાડા હાત થી હાડા અગ્યાર
એવું છે એમ સાડા સાત થી સાડા અગિયાર એમ ને
હ
એવું છે એમને
હાઓ
હમ્મ
હમ્મ તમારે શું કરે છે ભાભી મળવા ગયા.
એ મળવા જેલાશે હવે રવિવાર આવવાના છે અને બેન જશે એટલે આવશે કોને મારે જવું તું પણ મેં રેવા દીધું જવાનું હવે.
એવું છે એમ કેમ રેવા દીધું તું.
તે હવે એમાં એવું છે કે ઈ જવાના છે બધા રાજસ્થાન. શનિવારે નેકળવાના હે તો હું જઉં પણ ભેગા થોય નઈ એકે.
હમ્મ એ વાત હાચી જયનેય શું કરવાનું.
ધક્કો પણ એવું થાય ને પઈ એવું થાય કે એ આયા હતા પણ એમનેમ માઈ ન જતા રયા એવું થાય એના કરતા કીધ જવું જ નહી એટલે
બસવડી આ રક્ષાબંધન ઉપર ને આઠમ ઉપર જાવાનું થાય એ વખત જઈ આવવાનું
સાંભડ ત્રણ ચાર દિવસની રજાઓ સેટિંગ થઈ જશે કારણ કે શુકવાર આવે હે શુક્કર, શનિ ને રવિ ત્રણ દિવસ લાગે રજાઓ આવશે. રક્ષાબંધન ઉપર હઓ શુક્રવાર આવે તો હુ જોઈન બેઠો છું. પણ શુક્ર શનિ ને રવી ત્રણ દિવસ લાગે રજા લઈ લેવી જોઇઍ હમ
હ સારું સારું હ.
ત્યાં બીજું કહો.
બસ બીજી સોંતિ હ બસ અમારે જો. રક્ષાબંધન ઉપર મેળા આવે તો. ભ ભે એની વય આવશે તો અમે નહી આવા.
એવું છે.
હમ અમારા હા માથે ઉપર આપણને વિચાર હ કોણ. હમ.
હા તે માટે હું ઉપર અમારે એવું છે. રજા વા તે માટે રજાતી નહ રક્ષા બંધન પૂર્વ હોય છે એટલે.
એવું હ.
હ આટ મોટ ઊર નહી હોતી.
ચાલે ચાલે.
અમાં.
હ.
એટલે હમ.
બસ બીજી સોને થ મારે પણ.
કેરાય ગીયુ -
હમ.
બીજૂ કેવું ચાલે ધંધામાં.
બસ ચાલ્યા કરે હાલ તો કોણ હર્ષને પરીક્ષાઓ ચાલુ છેય હાલ તો.
એવું એવ.
હમ.
કોલેજને.
હ કોલેજની એમને. એ બીજું વર્ષ છે પણ શું આગળ. ઓલી ચૂંટણી ને એવું હતું ને એટલે પરીક્ષા નથી લેવ રણી તે હવે લેવાય.
હ હા.
હમ ચૂંટણી ના કારણે પરીક્ષા બંધ થઈ બંધ રાખી હતી પણ. હવે આ સોમવાર થી ચાલુ થઇ હ કોણ.
એવું છે એમ.
હમ.
ઓ ઓહ.
હા.
એવું એમ ને.
હા તે ત્રણ દિવસ. જઈ આ કે બઉુ હાર્ડ પેપર હે જે ભણવામાં આવી નને તો ક્યાં આવતું જ નહી. કે હવે શું કરવું કે એમાંથી કે. કે ત્રણ દાખલા ભૂષણ એમ બીજું બું બીજું આ્યું હવે કે લખ્યું છે જેમ થાય એમ હા. શું કે શું કે. મહેનત તો બઉ કરી હે પણ કેયું કશું આવ્યુંજ ને.
પાસ આવતી પરીક્ષા લેવા એટલે મતલબ શું છે એમ.
હમ એટલે દવસમાં બે દોઢ મહિના રજા આવી હતી.
હા એટલેજ ને.
હમ.
એમ
એટલે કોઈ સેટિંગ ના થિયું પણ
હમ્મ હમ્મ.
હમ્મ
હમ્મ હમ્મ હઓ બીજું હઓ શોંતિ પણ
બસ તાર તમારે કોમકાજ ચેવું ચાલે.
ચાલે જાય બીજું કોન અમાંરે સારું.
સારુ સારુ
એમ ને
હમ્મ બસ કાઈ નઈ બીજું બોલો તમારે
બસ બીજી શાંતિ ચાલી જાય છે, કો ને મારે વરસાદ છે નહી અત્યારે તડકો પડે છે.
ઓ બે દિવસ બે દિવસ પેલા આયો હતો હાલ તો કશું નહી કોન
એ અમારે એવું
હમ્મ હાલ તો પવનને એવું છે કોન
હ તમારે એવું જ છે હાલ તો
હમ્મ પવન ચાલુ હે મસ્ત ઠંડો ઠંડો પવન આવે બહાર તો
હ એવું એ હું પણ
ઘરે નીસર્ગના દાદા ને હતા એટલે પહિ બાર આવી વાત કરવા.
એવું છે એમ.
હમ્મ.
હઅ એવું છે, એમને શું થયું ઉલુ મકાન નું થઈ જી લોન કે ન એ પ્રોસેસ થઈ
ઈ પ્રોસેસ ચાલુ હે કોન હવે એ કે થઇ જાહે એવું કીધું છે.
એવુ એમ કેટલી થાશે.
હવે સત્તર ની કીધી હે, કેટલી થાય હે
એવું છે એમ
હમ્મ.
કરી દીધી છે, એમને તો મકાન સત્તર માં જ છે ને એમ તો ઈરહ્યું તો
હઅ સત્તર માં જ છે.
એવું છે ને એમને.
હમ્મ. હઓ એમ કે પછી જે દસ્તાવેજ ના થઈ કાઢવાના રે બીજા બસ હપ્તે હપ્તે ભરાએ જાહે.
ઓ દસ્તાવેજને અલગથી કાઢાવો પડે ને પાહો દોઢ બે લાખ રૂપિયા અલગથી થઇ જાય ને પાહો
હઓના એટલા બધા નઈ થાય લાખ રૂપિયા જેવું થાહે. ન પણ જે આ લોન કરિયાલ હને એ ભઈ સિવિલ થોડોક ખરાબ હતો એટલે એવું કેહે કે હું કરી આપીશ પણ કે મને થોડા ઘણું કમિશન આપવું પડે.
હમ્મ એવું કેસે એ એ ક્યાં નો સિવિલ ક્યા નો કેન નામે કરવાન છે
કરવાનું હતું પરેશ ના નોમે પણ એમને થોડા હાથું બગડેલું હતું
હમ્મ અ
એ એમની વાઈફ ના નોમે બે બંને ના નોમે કરવાનું કોન
એ એવું એમ
હમ્મ
એવું સ ને.
હઓ
હમ્મ. એવું છે
હવ અમાર તો થાય એવું હતું ને અમાર તો એમનું શિબિર ખરાબ છે, એટલે.
હ ના એ તો ના થાય એક જ જણા નોમ. થાય એ એબ છે, એટલે થાય ને
ના થા.
હમ્મ એતે સેજ ને.
સારુ સારુ લો બીજી શોંતિ હે ન.
હો બીજી શોંતિ ચાલે જાય છે.
બસ ત શોંતિ હોય ત બસ પણ.
હાવ શોંતિ જ હોય ને.
સારું સારું લો.
ઘરે બેનને ફોન નઈ કર્યો હોય
એમનો હમણાં આયો તો વિડીયોકોલ ભઈએ બા ને બધા બોલ્યાતા વાત કરીતી.
હું હું.
હમ્મ.
એવું થ્યું.
હો અકશું ઓય કણા તન હોજના સો વાગતાન આયોતો ફોન.
એવું છે?
હમ્મ. એ વિડિયો કોલમાં વાતો કરીતી કોન બધે છોકરા એને બધે.
હા.
ગોબા કાકામાં માયથી આયો હતો ફોન સોડી એય કર્યો હતો. તને એની મેં એને કર્યો હતો.
એ હા આકશુ માથે કર્યો હશે.
હોવે.
હમ્મ એવું હતું એમ ને?
ઓ વિરાંસ બુલાયા તા.
અરે વાહ! જેદી આપણાન ફોન કર્યોતો તેદિ બખો ઉડાડતા હતા.
હોવે.
હું હું.
હમ્મ બઉ ફોનના રશિયા તો બઉ સે ફોનમાં જોઈને તો ચેવા કુદકા મારે‌.
જે એકાદું કરી પાછુ એમ તો.
હોવે.
કોન.
હવ મારે શું લિમિટ પતી જીતી પસી વાણ. ફોન કરીએ તો અમે વેલા હતા મુજ વાત.
ઓલુ વોચવા હોવે બોલવામાં એમાં એવું સે. ‌એક માર તો ઈ રેકોર્ડિંગ આવે હે ટાઈપિંગ કરવાનું હોય છે એનું.
એવું સે એમ.
મુ ચાલુ કર્યુંન મારમ આજ કર્યોએ કેટ ત્રીસ રેકોર્ડિંગ કે વીસ રેકોર્ડિંગ આવે હે. એમાંથી ઇ જે બોલે હે એ હોભળીને ટાઈપિંગ કરવાનું લખવાનું હોય છે.
એવું છે.
હુ
હમ માર ભાભી ને વડી જે લખેલું આવે ઈ બોલવાનું આવે.
એવું એમ?
હા જે લખીલુ આવે હોવે ઈ બોલવાનું એમનેવડી બોલ હમ એ રેકોર્ડિંગ કરવાનું
ના મારે તો રેકોર્ડિંગ આવે જ છે. હામેથી એ લખવાનું હોય હે ગુજરાતીમાં. ઓ હોવે.
એ સારું સારું લો અગ લખી દેવાનું વાતો કરી દેવા.
હા એવું છે તારે કોણ હવે મારે હજુ કેટલાક કોલ થયા. કોઈ ખબર નહી જોયા નઈ લગ પચી સવી હતા
એવું સે એમ
હ હમ્મ
સરસ સરસ મારે તો શું કોલ એમનેમ પડ્યા પણ ટાઈમ પતી ગયો.
એવું એમ.
હા બધા ના બીજે ના કોલ આવ્યા ને એટલે મારો ટાઈમ પૂરો થઈ ગયો.
ઓહ એવું છે એમને.
હમ મારા કોલ ના વપરા ના.
હા હ.
હમ હ એટલે પસી તો હવે હાલ ભલે પડ્યું દાણા ઓલી આવે ધણવાદ.
હ એમ અપડેટ અમુક અમુકમાં આયી છે બધા મા નઈ આઈ જે ને કોલ પુરા થયા. અમને અપડેટ આયી હે મારે વદી હટ અપડેટ આયી આમ તો કોલ ચાલુ અને અપડેટ આઈ બે ભેગું થયું.
તે ભાભી ને એવુંજ થયું કોલે ચાલુ હે ને અડેટે આઈ ગઈ હે.
હા એટલેજ ને.
હમ મા તો કોલ.
ત ઓલામાં રિપ્લેસ મારજે રિપ્લેસ મારજે એટલે જો અપડેટ આ આવી ગયો હોય છે તારામાં.
ના એમ તો હર્ષ જોયું તું કે હજુ નઈ આવ્યું કે તમારા.
એવું એમ ને અર્થમાં આવી જું.
હમ. હર્ષ ને તો એને બીજી ના એને નતું આવ્યું એને તો બીજા પછી બીજો કોડ લઈને એને વાત ચાલુ કરી
એવું કરે એમને.
હા પણ હવે બીજા કોડમાં એ નહી સેટિંગ થતું એમાં જલ્દી નહી આવતું
ઓમ રિજેક્ટ નું ઓપ્શન બતાવતું ની પાછુ હને હા એમને કોલે લખેલા વધ એટલે મે વાત કરી એવું. અ રીજેેકટ એવું લખેલું નઈ આવતું કશું જ
એ તો વેટિંગ માં પડ્યાશે પછી ખુલી જાહે
કેટલો ટાઈમ થયો ચાર પાંચ દાડો થઈ ગયા વેટિંગને.
હ મારે પણ પાય આનું મારે કાલ ખુલેલો ચાર પોંચ દિ શે
હા તો વેટંગોડ્યા એમ બસોને ઓગણચાલીસ રૂપિયા કે બસો ઓગણતસ રૂપિયા પેન્ડિંગ પડ્યા હે. એના લગભગ આઈ ગયા છે પણ એ ચિકચિયા કોલ ના આવે. એને આગળ ના બધા વેટિંગ પડે એ પા એમ પછી ના બધાય પેલા ખબર હ સાત કે આઠ કોલ હશે બધા વીટિંગમાં.
મારે એટલા તો હે વેઇટિંગમાં પણ હવે નહી ખોલતા હવે શું કરવાનું.
શીખ થાય કો વેટિંગમાં પડ્યા મારે હા થી આઠ કોલ પડ્યા હ કો વેટિંગમાં.
હા જે આવે એ હોમે હોમે વાતો તો કરવાની આપડે.
છે.
તણ પછી ઓમે કલાક કલાક બગાડ હ
સારલે સાર
હમ હવેને વાત થઇ જાય એની બેહેનને ચાલુ કરી એને ફોન કર્યો તો ને એક એ વાર.
અને બું ને ટાઈમ છે નત ફોન કર્યો ભાઈ બધે વાત.